અરે કન્ટી બસ મજામ જ્યા
સારું, સારું, ઘરે કેમ છે બધાને મજા આયા
તમે થોડી વાર, થોડી વાર, બાર કેમ જતા રયો છો?
તમને ખબર પણ પડી રય, એમ બહાર જતા રિયા એમ
ઈજને હું ત્યાર નો જોવશું, તમે આમ જ બેઠા હશો, પણ બહાર નીકળી ગયા હો તે
અચ્છા, હું અહીંયા સાઈડમાં બાલ્કનીએ આઈવો, સમજાયયાં થોડોક અ અવાજ થાતો તો એટલે મેં કીધું આમ
વાત તો હાચીચ, પણ તમારા ઓડન તો સાંજે નહી આવે ને?
ના, ના, કંઈ ટેન્શન ના લ્યો તમે, શાંતિથી ચીલ કરો.
અરે, વાંધો નહી, પછી ખોટું તમારે ઉવું બધાય વચ્ચે, તમારું, તમને બેક શબ્દો નો કે, એમ બીજું તો હું? તો વાંધો નહી, બે તો ચાલશે બીજું શું? આપડે બધા માળો થોડીક પર માર બાંએ થી નીકળી જશું અમણાં?
હમ, હમ
પછી આમ ભવનાથ સાડ થોડી વાર બેસશું અન પછી જતા રેસું
હવ, ના તે કેમ જવું છે, અઈંયા કંઈ છે પ્લેન જવાના?
ના, ના, ન્યા તો કઈ જવાનો પ્લાન નથી. પણ એમ કે સિંહનાથ બાપુ ન લાભ દેવો છે આજે?
અચ્છા, તમારે દેવો છે કે મને ક્યો છો.
તમારે સાથે જ આવવાનું છે.
નઈ, નઈ, મારે તો આજે છે પાવભાજી નો
અરે, સ્વીટ, મિષઠાન તમે નહી ખાવ, મોહન થાળ
તમે પછી આમ કરશો?
સ સ્ કારણ કે તમારે મને મૂકવા આવેને, પણ રિટર્ન માં ગાડી લેતો આવાનું છે એટલે એ વસ્તુ માટે તમે સાથે હોય તો હારુ, એમ.
હા, તે વાંધો નઈ, બે જગ્યાએ લાભ આપશું આપડે, પેલ્લા અંયા, પેલ્લા અઈંયાં આપશું
પછી અહીંયા આવીને આપડે પાઉં ભાજી માંય લાભ આપ, બે પાઉં ખાઈ લેવું, બીજું શું?
સેમનાથ બાપુ ન ત્યાં મોહનથાળ ને છાંસ માં થોડો લાભ આપીએ, બીજું શું હોઈશ
હમ, તમારે તો ગ્યાં ધુમ્મા જઈને જમવાનો પ્લાન હત્ પણ શું થ્યું?
ધુમે જન તો જમવાનું છે જ. હા, પણ મેં ફોન કરીને પૂછું પેલ્લા શું હું બનાવે એ ઈ પીપર આધાર બરાબર ને?
હમ
કંઈ ખારું બનાવે, ના પામ તો સારું જ બનાવ, ચાલ ને મને સધસાધું કાનકે મેં ચપલા ને ખાધુંતું એટલે સારું અએ અન પછી નહી ભાવે તો એની પાહે પાસ્તા ન મેગી બધું અવેલ બલ જ ઓય તો ઈ કર નાખશું.
તનાજ બાપુ પાસ અઈંયા જાય, તો એમાં ટાઈમ વેસ્ટ થાય એમ.
હા, એ તો ઠીક છે, આપડે આમાં વાત કરીએ પણ આમાં ઉપર બતાવે છે બે ને દસ થઈ
હમ્મ
પણ આમાં આમાં કઈ જીરો જીરો જ બતાવે છે, કોલ કાઉન્ટિંગ થ થાય છે કઈ રીતના આ છે?
નહી આઈ થિંક થઈ જશે એ તો, ટેન્શન ના લ નેવે અત્યારે આપડે અમે કઈ કરી ના શકીએ તો વાત કરીએ, હા, તે વાંધો નને કરીએ વા તો આપડે કરતો ન કરી શકીએ એટલે કરીએ કન્ટિન્યુ જે થાય જોયું જશે,
હા, એ તો એમ જ ને શું કે રાહુલસન્ના કઈ રાહુલ સરને કઈક બે રૂપિયા નો મેસેજ આવી ગયો છે,
રાહુલ ભાઈ આવી પહોંચી ગયા રૂમાં?
રાહુલભાઈ રમે આવી ગયા છે ને, એને કઈક બેક રૂપિયા એવા છે. એટલે હું તમને કરન્ટલી અપડેટ આપતો રહું છું.
એ છે ને બેંક ડિટેલ્સ નો ઓપ્શન આવી ગયો હ છે હજી તમારે નહી આવું હો એ તમારે આવશે થોડા ટમમાં એને આવી ગયો એટલે બેંક ડિટેલ્સ નાખશે નહી, એટ એટલે બેંક ડિટેઇલ્સ કન્ફર્મ કરવા ખબર એક રૂપિયા આવે ઘણી જગ્યા થી આવે?
હા હા
ફશન અને કન્ફર્મેશન આપી દીધું હોય તો સારું બાકી, એ લોચા વાળું થશે એટલું એના મગજ વેપરું એટલે સારું એમ
હમ્મ ના ના તો વાઈપરુંય છે ને એમ
હમ્મ પાછું છે ને એ
હા હું તમને એ પૂછવાનું હતું કાર એમ વેલીટી માન્યો દરજ કોલ કરી તો ભી હાલે કે ડેલીલે ને એમ
હા હાલે જરા એક એક કોલ કરીએ તો પણ ચાલે પણ આમાં શું છે. કે આ ટાક કમ્પટિવ છે ટોકમાં પાંચ હજાર જણા ને કરવાનો છે, પાંચ હજાર જે પેલા પાંચ હજાર કર્યો એનો ગણાય જાય એમ,
બરાબર પછી આની લિમિટ પૂરી થઈ જાય એમ ને?
ન હોવે હા
અચ્છા સરસ એ છે એમ હ હ તો આ વસ્તુ માટે ઓલુંંમને મિત્ર જો. મકી દ એને રીફર કરી જ દઉં નેમ?
એટલે કરી દેવા આમ આપડે બેઠા બેઠા આમે
કારણ કે જો એઈ ભી ફ્રી હોય, ને હું ફ્રી હો હોય તો મ શું કામે
હમ્મ
હમણા કોલેજથી બસ માં કલાક કલાક આવવાનું અપડાઉન ડેલી ફ્રીજ હોય, તો ત્યારે કરના થાય એમ
નઈ ત્યારે પછી નો ચાલે કારમ કે બસો અવાજ નને બધું બેકગ્રાન્ડો અવાજ બહ આવ હોય ને આ તો આપડે આવી રીત વાત કરીએ બાકી ચાલુ ભલે આ વાત ન કરવાની હોય કેમ કે આ બધા કોલ કોક ને કોક સાંભળવાનું છે. અને એ પછી ડિસાાઈડ કરવાનું છે, એ વ્યક્તિ કે આ કોલ કાયદેસર છે આ કોલ ના પૈસા જવા જોઈએ કે ન જવા જોઈએ,
અચ્છા ટક એકદમ અવશાંત વાતાવરણ હોવું જોઈએ, એમને
ટૂંકમાં ક્લિયર હોવી જોઈ વાત ને વાત ટોપિક ઉપર હોવી જોઈએ, આપડે અત્યારે જે વાત કરીએ છીએ એવી ન હોવી જોઈએ એમટુકમાં.
ઓકે ઓકે ટોપિક ઉપર તો તમે ક આપડે હેલ્થ એજ્યુકેશન ઉપર વાત કરીએ,
નઈ નહી આપડે નહી આપડે એટલા ટોપિક માં ન જવું આપડે ગોવાની જે વાત કરતા હતા, વાત કન્ટિન્યુ કરીએ વાદ રસ વાળે એ વાદ રસ વાળ હોય એમ ટક મજા પણ આવે,
હા, એ તો છે બોરિંગ ન થાયક એમ હોોવાની વાત માં તોલું તમે કીધું એમ આપડું નક્કી છે પેલા પર્સન બે ના પાડે તો આપલું કન્ફર્મ કરી નાખી.
હટી જઈએ ને આપડે ખર્ચો ઓછો કરવાનો છે, આપડે એકાધી એવું લાગે ને તો કધી યા હોસ્ટેલ ટાઈપ ગોતવાનો વિચાર છે, અમારો
હા તો ગોતીશું કારણ કે આપડે ભલે ને એક દિવસ વધારે ગોમાં સ્પેન્ડ થાય તો આપડી કઈ ના નથી
હા આપડે આ રખડવું છે, ફરવું છે, રૂમે આપડ કઈ બીજું તો કામ હોય નઈ આપડે
કઈ ની ભાઈ
હોસ્ટેલમાં ને રૂમમાં ફેર શું છે, એ તો સમજી ગયા ને તમે હોસ્ટેલમાં કેઈ રીતની હોય કે એક લાંબી જગ્યા હોય હા ડોર મેટ્રી હા હા રાઈટ
હમ તો તમે વાત ક્યાં જો તો ત્યા અવેલેબલ હોય પણ લો પ્રાઈઝમાં પણ ત્યા ઉલામાં એવું કે સીઝન હોય ત્યા ત તેની કેટલી પ્રાઈઝ હોય
હા તે આપડે ઓક્સિજન લેશું ને આપડે જેમાં ફાયદો થતો હોય એમાં જવાય ને આપડે ડોરમેટરી હવે કંઈક હજારમાં પડ તુ અને ઓલુ બારસોમાં પડતો હોય તો આપડે બસો રૂપિયા દેવામાં શું વેચ્યું છે, એમ
નારે ના ડોળ એટલી વસ્તુ અઢીસો પાંચસો રૂપિયામાં પતી ગયા
નહી આ તો એક્ઝામ્પલ હતો પેલો
હા એ વસ્તુ છે, બાકી રુમમેટ હોય તો હાવ સસ્તામાં પતી જાય એમ
હા ડોર્મેટરીમાં ઈસ્યુ શું છે કે આપડે સિવાય ન કોક હોય શકે એમ
આ છે પછી તો આપડે બ વસ્તુ બું ધ્યાન રાખવા છે. હા એ છે. તો ભી કઈ કરશો હવે ને આપડેને કેટો એટલો સામાન લઈ જાતો મેન વસ્તુ થઈ ગું ફોન એવું બધું એતો તપાસે જરાક વાર
હમ તમારો અવાજ ક્લિયર આવતો નથી તમે પણ બાલ્કનીમાં બેહી જાઓ અને ચેક પડ્યું સે એમાં બેસીને વાત કરો આરામથી
અચ્છા ના નારે હવે મોબાઈલ દૂરયોગ ને એટલે હવે ક્લિયર વોઇસ આયો હ એ મોબાઈલ રો દૂર હોયો જોયને એના હિસાબે આ વસ્તુ બજાર તો આગુવાનું આપડે કરીએ નય નય આપડે થોડું મેનેજમેન્ટમાં જ ને તો વસ્તુ જો કોઈ પણ વધારે મજા આવે એમ ન્યાંને પછી આપડએ આડે ધડ આમ જાય ને તેમ જાય ને એમાં કઈ કશું મજા ની એમ
હ આપડે એવી રીતના કર્યુ છે, કે વિચારો તમે
હા આપડે એ રીતના જ કયુઁ છે, કયારે
આપડે એ રીતના કે આપડે નક્કી કરીને જાયી છે. કે અહિયા અહિયા જવું છે આ જગ્યાએ ફરવું છે, એટલું આપડું બજેટ એ તો વિખેડ વાળા બીજા બધા માણસો હોય થોડાક બાકી આપડે
હા એ છે, નાને તમારે તો ક્યારેય આપડે એ પ્રશ્ન ઉભો થઈ ત્યાર તો તમે હોય એટલે તમને તો ખાલી કેહેવાનું હવે મિલન છે. એટલે તમે દડો આમંડો આ વસ્તુ તમારી તરફ સાચી તો નથી પણ જો આપડી ગ્રુપમાં ઘણા એવા મેમ્બર ટુકમાં કોઈ બોલી ભાઈ એક લઈ લે પછી જો અમુક વસ્તુ હા નીરવ સર એવું નથી કરતા
બોરી ચા ભાઈ ઓમ આખુ વર્ષ નોનવેજ ખશે પણ એ એ દિવસે એક દિવસ એ કે કે ભાઈ હું નોનવેજ નથી ખાતો બાકી આખું વર્ષ ખાએ તે દિવસે એક દિવસે કેહે કે હવે મારે છે, ને કઈક વેજમાં મારે માટે પનીર ટિ
ઈ પનીર ટીક્કા ભી ટિકે અને એમાં એ પાછું એને ટાઈમ થાય ને એને ખાવા નઈ મલે ને તો એમાં એવુની જેવું મોઢું કરીને હા ઓલી બાજુ આવું એ કઈ બોલશે નહી ચાલશે નહી અલા ભાઈ તું કઈ કેતો ખ્યાલ આવે હું કરું શું નહી
હા એમાં પણ સમજે નય બધી વસ્તુ નો કઈ ટાઈમ હોય આપડે બાર નીકળાવ હોય તો થોડુંક ટાઈમ આગળ પાછળ થાય એ તો હવે
હમે એમે બહાર નીકળ કે બધું આપણ હાથમાં થોડું હોય. પેલી જ વસ્તુ સમજી આપડે દ્વારકા ગયા હતા પલે રાત્રે આપડે. મૂળ બાકી જેમાંથી હારું જમવાનું હતું કે નહી.
આટલે આપડે આવતી વખતે રાતે જે જેમાં તો એનો કયો.
વેળાવળ ખાધું એ
વેરાવટ હું રિટર્ન જ કઉ છું ને રિટર્નમાં નોનવેજ ખાધું હતું ને આપણે સી ફૂડ વાળી જગ્યાયા ગયા.
હા હા દ્વારકા આપડે ખાધું એ બેસ્ટ હારી વસ્તુ
એ એક નંબર આઈટમ હતી યાં શું દિનેશભાઈને શું ઇસ્યુ શું આવ્યો અહ્યા.
તો. માં એમ કે જમવાનુંયને તમને ખબરત આપડં આવેલું હું કે ક્યાડે કે ગયા તા આપડે. અને ત્યાં નાસ્તો કર નાસ્તો એને ન કરે તો એમાં લોચો પડી ગયો હતો.
એવું હોય મને તો ખબર ભી નથી.
હમ એટલે એમ બ આવી ઘણી ઘણી વસ્તુ બહુ આવે છે. પણ આવી વસ્તુ કે ગણી ગાઠન હું બનાને ને આપણે એમ કે થોડાક ગયા હોય જોએ કે આપણે બધા ભગું રાખું હોય તો કેમ કે હું એવું.
હા.
કેટલે હું તને કઉ છું આવી બધી વસ્તુ એવા કરે છે.
વાંધો નહી હવે બીજું.
એઈ તો હવે ભ જો પેલા અંથી લઈ જાય એ પેલા આપણે એને ચોખોટ કરી આ વસ્તુ. તો આમને આમ ન કરતો આમને તો એમને.
હા તે કરી દેવાય બીજું શું એ વસ્તુ ને થી સમજાઈ જવી જોઈ આવું. હા ગમે ત્યાં જ આવું કઈક થાય.
બધું એવું કે દ્વારક કે ગોવા કોઈ. કોઈ ન જાણીતું છે, કે છે
કોઈ નું જાણીતું નથી જુનાગઢ આવે ને આપે કઈ જય એ શું કરતા હોય
તો જુનાગઢ આવીને એનું ક કરતા હોય તો બરાબર.
હા.
બધી જેના છોકરા બી જાય તો પછી ઠીક છે બધી હું જાતું ગેવા હોય. હા તો મારી ના મારી વચ્ચે વાત ખાલી.
તમારી ને અરી વચ્ચે જ વાચ હોય નઈકે આ વાત તો ત્રીજું. પણ છે.
નહી નહી એ વસ્તુ એટમ આપડા ગ્રુપમાં બીજા કો નીરવ ને હજ ખબર નથી એમ.
હમ હમ.
હા નહી એ ન હજી ખબર નથી એમ એ પછી એની રીતના જોય ચમી ને બોલતો હતો બધું કરતો હતો પણ જેમાં પે હું કામ કરું છું, હું એમ એમ. એને કો કોઈ કો હ કોક કેતું હોય કરે તો બરાબર ચાલ એવું ક છેને. હા તમે એમ કીધું એટલે રેડી છે, બીજું હું તમે ક એટલે રેડી એમ.
હા હેલા રાખવું જ કેવું પડે એમ છે, બીજું આમાં બીજું કઈ એમાં કઈ થઈ નહી એ થોડુંક નાના છોકરામાં આવ એમ મેચ્યોર નથી.
હમ હા એટલે ને એને બીજું હું પછી વાત કરીએ તો
ઓકે વાંધો નઈ સારું તો હવે કરું પછી કોલ તમને હું.
ઓકે.
ઓકે સારું બાય ચાલ.